હલો?
હા કેમ છો તમે મજામાં.?
હા બસ હું મજામાં.
હા તો તમે ગૌરી વ્રત કરો છો?
મારે ગૌરી વ્રત પતિ ગયા.
અને તો વ્રત ચાલે છે.?
ના ના બસ કઈ જ નહી બસ એટલા સુધી જ રહ્યી. હવે નહી. હા સ્ટડી કરું છું હું અત્યારે. એક જ સેકન્ડ હું એક એક મિનિટ હોલ કરજો ને,
હા!
કોઈ પણ
ડુંગળી જીની જની કાપાની?
હેલો!
હ
હલો!
હલો!
હા હા!
બોલો તમે સમજ સ્ટડી કરો છો.?
હું કોલેજમાં, ફર્સ્ટ ઈયર, બી કોમ.
અચ્છા, કઈ કોલેજ?
હા હ અંહિયા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એફ. ફિલેટ કોલેજ?
તમે અમદાવાદ ના છો હે ને? અત્યારે તો, તમારા અમદાવાદમાં ફેમસ તહેવાર ગયો રથયાત્રા.
હા!
તો તમે ગયા?
હા હું દર યાર જોઉં અહિયાં તો
ત્યાં આગળ તો કેટલી બધી ભીડ થતી હશે નહી
હા થાય છે ને બહજ ભીડ હોય છે
આનું આમ કઈક પ્રખ્યાત કે કઈક વિશેષ વાત હોય તો તમને ખબર હોય તો
મીન્સ આમ અત તો ખબર નહ બટ અમદાવાદ ની આ શું કેવાયન ફોર્ટી નાઇન્થ મી
રથયાત્રા ત હા વર્લ્ડની બીજા નંબરની ફેમસ રથયાત્રા અમદાવાદની છે
હા
હમણાં જ મેં ઇન્સ્ટાગ્રામની રીલમાં જોયું હતું એમ કે જે જગન્નાથ પુરીમાં જે પંડિતજી હતા અહીંયા આગળ આપડા ગુજરાત ના હતા એમ તો બ તો આને એમને સપનામાં આવીને કીધું કે તું અમદાવાદ માં પણ આવી રીતે મારું મંદિર બનાય તો લોકોને દૂર થી આઈને દર્શન કરવાની જરૂર ના પડે એમ એટલે વની નંબર ની ફેમસ રથયાત્રા છે ને
હા અહં બહ છે આમ સારી રીતેમ રથયાત્રા ની નીકળે અને જોવાની બહજ મજા આવે
હા બહુ ટ્રાફિક ને કેટલી પબ્લિક પણ હોય છે ને
ફીખ બહુ જ હોય છે આખું મતલબ મતલબ જે પણ રૂપથીની નીકળે છે ને એક પણ રૂટ એવો નથી હોતો કે જ્યાં ભીડ ના હોય
હા બહુ જ હોય છે
હા
પણસારો ના પૂરી તો નહીિ પણ અહીયા અમદાવાદમાં તમે લોકો દર્શન કરી શકો
હા એ છે અને એમ મ સારું લાગે ભગવાન નું દર્શન થઇ જાય ને મજા પણ આવે
અત્યારે તો ફોનમાં પણ ઘરે બેઠા બેઠા આપડે દર્શન કરી શકીએ બધી ટેકનોલોજી જેટલી વધી ગઈ છે તો ટીવી પર ન્યુઝમાં જોઈ શકે
હ પુરી ન દર્શન કરવાની ઈચ્છા થાય બટ હવે ત્યાં પોસિબલ તો થતું નથી તો સ જ્યાં તમે જે એરિયામાં હોવ જ્યાં રહેતા હોય ત્યાં હોય નીકળતી હોય તો દર્શન કરી લેવાના
હમ હવે કેમ કે શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે બધા તહેવારો ચાલુ જ થઇ ગયા આપણે ગુજરાતી વાળ ને હિન્દુ વાળ તો
હા એજ ને હવે રથયાત્રા ગઈ હવે રક્ષાબંધન આવશે પછી હા ગણેશ ચતુર્થી આવશે
હા જન્માષ્ટમી ગણેશ ચતુર્થી તો બધાનો એટલો પ્રિયા ને એમ કે અત્યારથી જ બધામાં એક્સમેન્ટ જોવા મળતી હોય
હા
કેમ કે સુરતમાં તો અત્યારથી ગણપતિની મૂર્તિઓ પણ લાવવાની સ્ટાર્ટ કરી દીધી છે ને
અચ્છા હા હા એનું પણ આવે છે અત્યારે ફોન માં સોશિયલ મીડિયા ઉપર બધું
પેલા તો નાની નાની મૂતી લાવતા હતા અત્યારે તો બધા એકબીજાને દેખા દેખી કરવા મોટી ને મોટી ડિઝાઇન બધું લાવવાનું ચાલુ થઈ ગયું છે પણ મજા આઈ જાય ગણપતિ આવે તો દસ દિવસ બધા મસ્ત પૂજા કરે છેલ્લે દિવસ દસમો દિવસ આવે અત્યારે બધા નામ થઇ જાય કે ગણપતિ જતા રહેશે જતા રશે
હા એ બહ જ એમ લાગીને હ કે ભાઈ આપડા છે ને દસ દિવસ આમ એવીીતે સારી રીતે નીકળી જાય છે ખબર પણ નથી પડતી
હા આ જન્માષ્ટમી માં તો સવારથી જ આપણે તૈયારી કરી દઈએ લાલા ન આપડે હિચકો બનાવાનો છે પછી નવા વાઘા લાવાના છે પ્રસાદી માટે પંજાજીરી તૈયારી બધી કરી દેને રાતે જેવા બાર વાગે
હહહ
એવા લાલા ને આપણે આરતી કરીએ પ્રસાદ પણ આપણેે ધરાવીએ નપવાસ પણ હોઈએ છે હા અને પછી તો બધા ન ફેમસ તહેવાર નવરાત્રી પણ આવશે
હા નવરાત્રી માટે તો ઓલ ટાઈમ એક્સાઈટેડ હોઉં છું હ તો
હા ક્યારે આઈ ને અત્યારથી તો બધી છોકરીઓ ન ચાલુ થઈ જતી
હા અને હ મોસ્ટ એક તો એક પ્રોબ્લેમ આવે છે કે ભાઈ ગયા વર્ષે આ ચણિયાચોળી પહેરી હતી તો ત્યારે કઈક નવું જોઈએ છે હા યા તો કઈ ચેન્જીસ કરવા છે આના મ વગર પહેરવી પડે તો કઈ ચેન્જીસ કરવા જ છાનામાં કે હું શું કેહેવાય કંઈક તો ચેન્જ કરું આમને તેમ
અને તમારા અમદાવાદમાં તો કેટલા ફેમસ ફેમસ બધીયે માર્કેટ છે લો ગાર્ડન તો અમદાવાદ રહો છો તો તને વધારે ખબર હશે ને કઈ સસ્તું નહ સારું મળે
હા એટલે આમ લો ગાર્ડન ની જગ્યાએ આમ મળે છે સારું મતલબ અત્યારે
નવરાત્રી માટે ફેમસ માર્કેટ કયું અમદાવાદમાં
મતલબ મોસ્ટલી તો લોકો લોગાર્ડન જ કે કે કરે છે
તે ત્યાંથી ખરીદી થી કરો છું
હું આમ કેવાય ને કે ભાઈ બઉ એમઈ ખાસ મે નથી કરી અત્યારે તો લોગાર્ડન થી કોઈ ખરીદી નવરાત્રી માટે તો હું નઈ ગય હજી સુધી પણ લોકો કેજ હા હા હમણાં ત્યાં મળે છે અને હમણાં નવરાત્રી સ્ટાર્ટ થશે એટલે પેલા તો આ એક અત્યારથી જ આમ તો હું હમણાં જ થોડા દિવસ પહેલા જ લો ગાર્ડન ગઈ હતી તો આખું માર્કેટ ભરાયું હતું ત્યાં તો આમ કેવાય ને કે ભઈ આમ આખું વર્ષ છે ને તમને નવરાત્રી ન કલેક્શન દેખાય છે
અમે લોકો એક ટાઈમેચન પાસ થયા હતા લો ગાર્ડન થી તો બહાર બધું નવરાત્રી નું જ બધું હતું ચણિયા ચોલીઓને એવું તે ચણિયા ચોલી ને એ માટે એ જ ફેમસ છે કે શું
હા એટલે આમ તો ત્યાં છે ને લૉ ગાર્ડન છે ને માર્કેટ સ્ટાર્ટ થાય તો ત્યાં બહાર છે ને સામેની સાઈડ ના મતલબ એમ કેવાય ને કે ભઈ રાઈટ સાઈડમાં છે ને ત્યાં બધા જ સ્ટોલ ને એવું લાગેલું હોય છે ત્યાં શું કેવાય નવરાત્રી માટે ના ચણિયા ચોલી ને એ બધું મળે છે પછી છે ને આગળ કોલેજ આવે હા કોલેજ થી તમે અંદર જાઓ ને કોલેજથી આવે ગડશે પછી અંદર ની સાઈડ જાઓ ને તો ત્યાં બધું આખું માર્કેટ ભરાતું હોય છે સાંજ પછી ત્યાં તમને વેસ્ટર્નવિયર ને બધી જ દુકાન પણ હોય છે બાર સ્ટોલ પણ લાગેલા હોય બધું જ મળી જાય છે હા
ટાઈમિંગ ખબર છે કેટલા અરાઉન્ડ
આમ જોવા ને કે લોકો આમ મોસ્ટલી તો આઈ થિંક ચાર વાગ્યા પછી એ બધા બેસે છે
માટે
હા દુકાનો ચાલુ હોય છે સવારથી
જે શોપ છે એ શોપ તો ચાલુ હોય છે આઈ થિંક કંઈક દસ વાગ્યા પછી થતી હશે સ્ટાર્ટ મને બહ આઈડિયા નથી બટ હોય છે એ તો આખ બ દિવસ્ત સારું હા બટ જે બાર જે સ્ટોલ લગાવને બેઠા હોય છે ને કે ભાઈ એમ આપડણે નહી જોતા કે બધા સ્ટોલ લગાવને આવતા હો છે કે ટુ હંડ્રેડ ની કુર્તી નહ વધુ ને એ કોમ સેલમાં ને કહેવાય એવી રીતના જે સ્ટોલ હોય છે આઈ થિંક એ એ છે ને ચાર વાગ્યા પછી બેસે છે
અચ્છા કેમ કે મોસ્ટલી શોપિંગની વાત આવે ને તો બધા અમદાવાદ જ કેતા હોય છે કે અમદાવાદ જતા રહો અમદાવાદ જતા રહો એમજ કેતા હો હોય છે
તમે સુરત થી છ છો ને તમે સુરત થી છો
ના નડિયાદ થી ન જ
અચ્છા ઓકે બ
અમદાવાદ નું શું લેવા પૂછે
પણ એજ બાકી સુરત નું તો
ત્યાં આગળ બહુ જ અફોર્ડેબલ આપડાને રેટમાં મળી જાય બધા મોસ્ટલી સુરત થી ના જ માલ લઈ ને આગળ
હા મતલબ એમ જેમ કે મોસ્ટલી પેલા કાપડ લેવાયલા હોય ને તો મોસ્ટલી લોકો સુરત જ જાય છે
અ કાપડ શું ચન્યાછોલી જ આપણા ને એટલી સસ્તા માં મળી રહે છે ને
હમ્મ
તો આપડાને પોસાય રે બધું સુરતમાં તો વધારે આમ સસ્તું મળે
હા હા હા
આ તો અમદાવાદ બધા કેતા હોય છે. જયારે પણ શોપિંગ ની વાત નીકળે ને એટલે મેં કીધું તમે અમદાવાદ ના જ છો એટલે તમને પૂછી જોઉ
હા હા ના મને ધ્યાન છે અમદાવાદ માં તો લો ગાર્ડન થી જ લઉ છું હમ તો
અચ્છા પછી પેલું ભદ્રકાળી મંદિર કે છે ને ત્યાં આગળ એ બધા કે છે માર્કેટ પણ નતી મજા
ના ત્યાં છે ને મોસ્ટલી શું કેવાય આમ કેવાય ને કે ભાઈ આમ અ મોસ્ટલી હું હમણાં રિસેન્ટલી પાછી હમણાં થોડા દિવસ પહેલા જ ત્યાં ગઈ હતી તો ત્યાં આપડે શું કેવાય શૂઝ ને ચંપલ ને એ બધુ વધારે દેખાય ને બેગ બેગસ ને એ બધું દેખાય વધારે
હા અ ત્યાં કોલેજ ને સ્કૂલ નો ટાઈમ એટલે એ પ્રમાણે લઈને બેસતા હશે ને
હા અને શું કેહેવાય કટલરીઝ તમને બહુ જ દેખ ખાય અને જ્વેલરી છે હા ઓક્સોડાઇઝની છે એ ત્યાં તમને આખું માર્કેટ અંદર છે એ તમને મળી જાય મતલબ એમ કેવાય ને હ હું બહુ મતલબ જયારે મતલબ નાની હતી ને તો મમ્મી શોપિંગ કરવા માટે ત્યાં જ લઈ જતી તો ત્યાં અમારે એ ટાઈમની એજ સુધી છે. ત્યાં કપડા મળી જતા હતા બટ હવે આપણને જોઈતા
અત્યારે તો આપણેે કેટલા માર્કેટ ફરીએ ને એમાંથી એકમાં ગમતું હોય
હા તો એમ કેવાય ને હા એટલે મતલબ ત્યાં વેસ્ટન તો નથી મળ
વેસ્ટન માટે અમદાવાદમાં ફેમસ માર્કેટ કયા હશે એમ
હા અમદાવાદમાં ફેમસ માર્કેટમાં તો દેખવા અત્યારે વેસ્ટન માટે માર્ માર્કેટ નું તો મને ધ્યાન નથી બટ આમ એરિયો હું કહી શકું
હા તો ક
એરિયામાં તો છે ને દેખો તમે સેટેલાઈટ સાઈડ જાઓ સેટેલાઈટમાં જે સેટેલાઈટ એમ મતલબ તમને શોપ દેખાય ત્યાં બઉ મતલબ વેસ્ટર્ન માં બહુ જ સારી વસ્તુઓ મળી જાય છે. હા એ થોડી સી એક્સપેન્સિવ હોય છે ત્યાંના એરિયા પ્રમાણે.
લો ગાર્ડન માં પણ મળે છે. લો ગાર્ડન માં પણ મળે છે.
અચ્છા
અને આચ આચ હલો
હા બોલો
હલો હ તો હલો અવાજ નથી આવતો હા. હલો હું કરું તમને બે મિનિટ કોલ હું તમને કરું કોલ.
આવ્યો હવે હલો